હાલો.
હા કેમ છો?
હું મજામાં છું, તમે કેમ છો?
હું પણ મજામાં છું, ક્યાં છો તમે આજે?
આજે તો હું ઘેરે, ઘરે જ છું.
અચ્છા હું તો રસોડામાં છું. આજે નવી વાનગીઓ બનાવવાનો પ્રયાસ કરી રહી છું.
વાહ તને તો સ રસોઈનો બહું શોખ છે ને?
હા ખુબ જ રસોઈ કરવી સ મને ગમે છે, એનાથી સ્ટ્રેસ દૂર કરવા જે અહ સ્ટ્રેસ દૂર થાય છે મારો, તમને રસોઈ ગમે છે?
ગમે તો છે પણ હું બહુ એક્સપર્ટ નથી. ચા, મેગી અને ઓમ્લેટ સુધી જ મારી સ્કિલ છે.
શરૂઆત માટે આ એટલું પણ ઘણું છે, ઘણા લોકો તો ચા પણ સારી નથી બનાવી શકતા.
સાચું કહ્યું તમે, પણ મને હંમેશા લાગે છે કે રસોઈ શીખવી જોઈએ, બહારનું ખાવું હંમેશા હેલ્ધી નથી હતું હોતું.
બિલકુલ. ઘરે બનાવેલું ખાવાનું સ્વાદિષ્ટ પણ હોય છે, અને સ્વાસ્થ્ય માટે સારું પણ હોય છે.
હા એ તો તમે સાચી વાત કહીં.
હા.
શરૂઆત તો મમ્મીને જોઈ શરૂઆત તો મમ્મી ને જોઈને થઈ. પેલા તો હું ફક્ત મદદ કર કરતો હતો પીછેથી. પછી ધીમે ધીમે નાની ની વાનગીઓ બનાવતા શીખી ગઈ.
હા એ તો છે. મેં એજ પૂછતી તી તમે રસોઈ કેવી રીતે શીખી, કઈ-કઈ વાનગીઓ સૌથી પહેલા બનાવી હતી તમે?
હું પે પેલા ઉપમાને ખરાબ રીતે બગાડ્યો હતો, મીઠું વધારે પડી ગયું હતું.
અચ્છા. પછી બધાએ શું કહ્યું?
મમ્મી એ તો કહ્યું કે ભૂલમાંથી જ શીખાય, એ દિવસ પછી હું વધુ ધ્યાનથી રસોઈ કરવા લાગ્યો.
ખરેખર. એ તો બ સૌ સારી વાત છે. તમને સૌથી વધારે શું ખાવું ગમે છે?
મને તો પનીર બટર મસાલા અને નાન બહુ ગમે છે, અને તમને?
મને ગુજરાતી ખાવાનું બહુ ગમે છે ઢોકળા પછી ઊંધિયું, ખીચડી, કઢી.
ખીચડી કડી તો કમ્ફર્ટ ફૂડ છે.
હા વરસાદ પડે ત્યારે ગરમ ખીચડી કઢી ખાવાની મજા જ અ અલગ. હોય છે. અને એ પણ પાપડ સાથે.
હા એ તો તમે સાચી વાત કહીં. આજકાલ લોકો બહારનું વધારે ખાય છે.
હા ખાસ કરીને ફાસ્ટ ફૂડ, પીઝા, બર્ગર, ફ્રાઈઝ એ બધું.
હા મને પણ ગમે છે પણ રોજ ખાઈએ તો શરીર પર અસર પડે. ઘરે પણ હેલ્ધી રીતે ટેસ્ટી વાનગીઓ બનાવી શકાય, તું ક્યારેક- ઘરે પિઝા બનાય. બનાઈવે છે?
હા, મેં એક વાર આખ્ખા પરિવાર માટે બનાવ્યો હતો.
પછી કેવો બન્યો?
બધા ખૂબ ખુશ થઈ ગયા હતા. મમ્મી તી તો કહ્યું કે હવે બહારથી ઓર્ડર કરવાની જરૂરત નથી.
અરે વાહ! મને લાગે છે કે રસોઈમાં લાગણી પણ હોય છે.
હા, કોઈકને પ્રેમથી ખવડાવવું એ પણ એક અલગ વ્ય-વ્યક્ત અહ લાગ-લાગણી વ્યક્ત કરવાની રીત છે.
હા, એ તો તમને સાચી વાત કહી. મમ્મીના હાથનું ખાવાનું એટલું ખાસ કેમ લાગે છે, ખબર છે?
કેમ?
કારણ કે તેમાં પ્રેમ હોય છે. ભલે હોટલનું ખાવું કેટલું પણ મોંધું હોય, ઘરના ખાવાની વાતત્ તો અલગજ છે.
હા, આ તો તમે વાત એક-એકદમ સો આણે સાચી વાત કરી. તમારી સાથે રસોઈમાં કોઈ ફ-ફની ઘટના થઈ છે? ક્યારેક પણ?
હા, એક વાર મેં કેક બનાવ તો, કેક બનાવાનો પ્રયાસ કર્યો-કર્યો હતો. પણ બેકિંગ પઉડરની જગ્યાએ બેકિંગ સોડા વધારે નાખી દીધો.
પછી?
કેકનો ટેસ્ટ બહુત ખરાબ થઈ ગયો, બધા હસવા લાગ્યા.
મારા સાથે પણ એક વાર એવું થયું હતું. મેં, ચામાં ખાંડની જગ્યાએ મીઠું નાખી દીધો હતો.
પછી પીધી?
ના-ના બધા એક ઘૂટડો લીધો અને પછી તરત સમજાઈ ગયો. મને પણ કોઈ કઈ કીધું નહી.
અચ્છા. આજકાલ યુટ્યુબ પરથી પણ ઘ-ઘણી નવી વાનગીઓ શીખી શકાય.
હા. મેં પણ ઘણી અહ રેસીપી વીડિયો અહ વીડિયો જોઈ અહ એ વે-વાનગીઓના વીડિયો જોયા છે.
અછ. પણ દરેક વીડિયો પર વિશ્વાસ ન કરવો જોઈએ.
કેમ?
ઘણા લોકો વીડિયો માં બધું સરળ બ તાવે છે, પણ બનાવતી વખતે મુશ્કેલ પડે. ખાસ કરીને બેકિંગ. તય તહેવારોમાં રસોઈનો આનંદ અલગજ હોય ને?
હા, આ તો તમે વાત સાચી કહી. દિવાળીમાં મીઠાઈ બનાવવાની, ઉત્તરાયણમાં ઊં-ઊંધિયું અને જલેબી. નવરાત્ર્રીમાં ફરારી અહ વાનગીઓ અને જન્માષ્ટમીમાં પજી-પંજીરી આ બધું બનાવવાની મજ જાજ આવી જાય છે.
એ તો તમને સાચી વાત કહી. હેલ્ધી ખાવાનું બનાવવું મુશ્કેલ લાગે છે.
નાઈ, જો યોગ્ય સામગ્રી અને ઓછું તેલ વાપરો તો બધું હેલ્ધી બની શકે છે.
આજકાલ લોકો ડાયટ ફૂડ તરફ વધુ ધ્યાન આપે છે.
હા, એ તો છે. બધા કોલેસ્ટ્રોલ, સલાડ, સૂપ અહ મિલેટસ બધું અહ આમ વધારે ખાય છે.
પણ ટેસ્ટ પણ મહત્ત્વનો છે. હેલ્ધી અને ટેસ્ટી બંને બેલેન્સ હોવું જોઈએ. તને તક મળે તો તું કુકિંગ ક્લાસ શરૂ કરશે?
મને લોકોને નવી વાનગીઓ શીખવવાની ગમે છે. અને હું તા-તારો પહેલા અહ અને મને એવું લાગે છે, કે તમે મારા પહેલા સ્ટુડન્ટ રહેશો.
હા, જરૂર.
હા, આજે મતલબ તમારી સાથે આ કુકિંગ પર વાત કરીને આપણને ઘણું જાણવા મળ્યું ને?
હા, એ તો તમને સાચી વાત કઈ.
હા, હવે તો મને રસોઈ શીખવાની ઈચ્છા વધુ થઈ ગઈ છે. શરૂઆતમાં સરળ વસ્તુઓથીજ કઅ કરજો. પછી ધીરે ધીરે આપડે એક્સપર્ટ બની જશું.
હા એ તો. તમને સાચી વાત કહી. આજે સવારે તમને શું બનાવ્યું.
હા આજે મેચ. છે ને થેપલા અને દહી બનાવ્યો થોડું અથાણું પણ હતું.
વાહ ગુજરાતી ઘરમાં થેપલા તો લગભગ દરેકને ગમે.
હા અને મુસાફરીમાં પણ સૌથી બેસ્ટ ફૂડ છે.
એ તો તમને સાચી વાત કહી લાંબા સમય સુધી બગડે પણ નહી.
હા એ લાંબા સમય સુધી બગડે નહી તમે સવારે શું ખાય ખાવ છો સામાન્ય રીતે
હું સવારે ઓફિસના કારણે ઘણીવાર ફક્ત ચા અને બિસ્કીિટથી કામ ચલાવું છું.
એ સારી આદત નથી બ્રેકફાસ્ટ હંમેશા હેલ્ધી હોવો જોઈએ.
આ તો ખબર છે. પણ મને સમય જ નથી મળતો.
બરાબર એ સારી આદત નથી બ્રેકફાસ્ટ હંમેશા મતલબ આમ હેલ્ધી હોવો જોઈએ અને ભલે સમય ના મળે પણ આપણે સમય કાઢવું જોઈએ શરીર નું ધ્યાન રાખ વું પણ એટલું જ મહત્વનું છે.
એ તો તમને સાચી વાત કહી. રસોઈમાં સૌથી જરૂરી વસ્તુ શું છે.
મારા મત મુજ જો ઉતાવળ કરીએ તો વાનગીઓ બગડી જાય છે ખાસ કરીને જય્યારે દૂધ ઉકાળવાની હોય ત્યારે ધ્યાન ના રાખીએ તો બહાર આવી જાય છે.
એ તો તમને સાચી વાત કહી અને રોટલી બનાવતી વખતે પણ ધીરજ હોવું જોઈએ તો જ ગોળ રોટલી બ બની શકે.
હા આ તો તમે સાચી વાત કહી શરૂઆતમાં કોઈકને આવડતી નથી મારી પણ પહેલી રોટલી ભારતના નકશા જેવી જ બની હતી.
મારી તો કદાચ દુનિયાનો નકશા જેવી બને.
અચ્છા મારી દાદી બહ સરસ રસોઈ બનાવે છે.
દાદીના હાથનું ખાવાનું તો અમૂલ્ય હોય છે.
હા તેઓ જૂની રીતે રસોઈ બને બનાવે છે માટીના વાસણમાં ધીમા તાપે.
હા એના કારણે ટેસ્ટ પણ અલગ આવે.
હા એ તો તમે વાત સાચી કહી તો ચાલો પછી આપડે મળીને વાત કરીએ હા. રાધે રાધે.
રાધે રાધે.